હેલો
કેમ છો મજામાં
બસ આ પિક્ચર જોતા તા
ઓહ મેં પણ એજ કરતી હતી પણ મેં છે ને એમ બધા પિક્ચર જોઈ છે ને કંટાળી એક તો બધા એકની બોલીવુડમાં તો બધા એકની એક જ સ્ટોરી હોય છે
હા
એટલે પછી એવું થાય કે સારું એક ની એક રિપીટેડ કઈકમ અલગ હોય ને તો થોડું જોવાનું ગમે એમ
હા
આપણે જુલાઈ ની અંદર પેલું સ્પાઈડર મેન નું મવી આવે છે જોવા જઈશું
હા હા વાંધો નઈ તે મારવલ ના પાછા સારા હોય છે મુવીઝ બધા
પણ તમે છે ને એ જોશો ને તો પછી ને તમારે કેવું કરવું પડશે એની જે પહેલા થી અમુ જે મવી હોય ને જોઈ લેવી પડશે તો તમને એનો કોન્સેપ્ટ સમજણ પડશે
હા એ પણ એક એ લોકોની મુવી ન એક પણ એક આ એક ખાસિયત પ્રકારનું છે કે આમ બધી મુવી છે ને કનેક્ટ તેડ હોય છે
હા મે મેં પહેલી મુવી છે ને આઈરન મેન ચાલુ કરી હતી માર્વેલની સૌથી મારે ફેવરેટ મારો સુપર હિરો જે છે આઈરન મેન તો તયથી ચાલુ કરી પછી મને ધીમે ધીમે સમજણ પડી કે આનો મૂવી ન અને એ મૂવી કેવું ખબર તમને છે ને વિચારવા પર મજબૂર કરી દે
હા
કે મૂવી ના જે છે ને કોન્સેપ્ટ બેઝ હોય મૂવી એમ તમારે દિમાગ લગાવવું પડે કે આમ અહિયાં આવું કેમ થયું અહીંયા આવું કેમ થ થયું પેલા પાંચ જે સ્ટોન હોય છે મણી જે હોય છે પાંચ સમય મણી હા હા થેનોસ જોડે હોય છે તો એ થેનોસ એમ એવું થાય કે જેને આ બધું રચના કરી છે આ બધા કેારેક્ટરસ ન
હા
એનું નામ કઈક સ્ટેનલી એવું કઈક છે એ અત્યારે જીવિત નથી એમનું અવસાન થઈ ગયું પણ એમને એમને કર્યું તું બધું એમ તો હા એ જે હલ્કે છે એ માણસ માંથી પેલો ગ્રીન બની જાય છે પછી સ્પાઈડરમેનનું ભાડે નીકળે છે પછી જે કેપ્ટન અમેરિકા જે છે એમને સીરમ આપવા દેવામાં આવે અને પછી એમની બોડી બની જાય છે તો એવા વિચારો કરવા માટે એમને મતલબ મનુષ્યના દિમાગની રચના છે એમ એવું એવું કેહેવાય એમ
હા કેટલું બધું આમ વિચારવું પડતું
હા અને એ લોકો કેવું કરે માર્વેલ ના જે કાર્યકર્તાઓ છે ને એમને બહુ જ પ્રેશર હોય બહુ દબખના પર એમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ શોર્ટમાં કોઈ બી ભૂલ ના પકડવી જોઈએ એમની એમ નાની નાણે ંગ નું બહુ ધ્યાન રાખીએ એ લોકો ઉદાહરણ તરીખ કે એવું હોય ને કે આ જે છે આ શોર્ટ થોડા જૂના જમાના ન છે તો ઇન કેસ તહં જો કોઈ ન્યૂઝ પેપર પણ તહં ટેબલ પર પડેલું હોય ને તો એ ન્યૂઝ પેપર પર ન્યૂઝ પણ એ જમાનાની પડેલી હોય મતલબ હોય પર છપાયલી એ સમયે જે ઘટનાઓ ચાલતી હોય ને ફોર એક્ઝામ્પલ એવું ચાલતું હોય કે કોઈ જગ્યાએ યુદ્ધ ચાલે છે તો એની એ લોકો એ પેપર પર દેખાડે
હા
એટલી એટલી જેશે નાની નાની વિગતો નું ધ્યાન રાખે ને તો આપણને આમ જોવાનું ગમે
હા એ વસ્તુ પછી બોલવુડમાં એવું ખાસ જેટલું જોવા ના મળે એ
હા બોલિવુડમાં તો કેવું કરે કે એક હીરો છે એક હિરોઈન છે એ બનેને પ્રેમ થાય છે પછી એક વિલન છે બસ એવું જ તો એવું બધું જે થાયને પછી એક અને આવું તો કેટલાય સમયથી એકનું એક ચાલતું આવ્યું છે એમ
હા
તો પછી કંટાળવા આવીઈ જાય જોવાનું
હા હોલવુડમાં કઈ કામ નવું હોય મેં કદાચ મેં મારી પહેલી મુવી જોવાનું ચાલુ કર્યું તું એ હેરી પોટર વાળું હતું એની પણ એકદમ મસ્ત મૂવી બનાવી્યું છે સિરીઝ વાઈઝ છે
અચ્છા
હા
સિરીઝમાં તો પછી આપડને કયુ થાય આપણે સીરીઝ જોવા બેસી ને હા હા આખીને આખી રાત બેસીને લોકો કો જોવે છે ને
હા
તો મતલબ આમ સારું કેહેવાય એમ કે એટલું ધ્યાન કેન્દ્રિત થઈ શકે અને એવું જે પંદર એપિસોડ હોય તો પંદરે પંદર એપિસોડ જોઈ નાખવાના એમ
હા
અને હેરી પોટર પછી વેબ સિરીઝમાં તો બીજી ઘણી મે પેલી અ થર્સડે થસ ેું કયું જે હતું એ જ ને હા બસ એ જો એ મતલબ મેં એને રીલો ઘણી જોઉં છું
હા
ને વેબ સિરીઝો જોવાનું ખબર ન કેમ કંટાળો આવે નથી ગમતી તો મેં ફિલ્મો પર મતલબ વધારે ધ્યાન આપવું એમ અને મને ખાસ કરીને છે ને એવી ફિલ્મો ગમે કે જેમાં થોડું આમ સસ્પેન્સ હોય
કઈક છુપાયેલું હોય એ પણ પાછી ખબર ક્યારે પડે એન્ડિંગમાં એન્ડિંગમાં ખબર પડે ને એના લીધે આપડે આ ખુબ પિક્ચર જોઈએ
હા આપણે રાહ જોઈ રાખીએ કે છેલ્લે જયારે અંત આવશે ને ત્યારે આપને બધું સમજણ પડશે અને છેલ્લે જેાર કેવું એક બ ફિલ્મની દરેક એક એક કડી આમ જોડાયસ્ તું આપણને સમજે અચ્છા આમાં આ વખતે એટલે આવું થયું હતું એમ
હા અને અમુક વાર તો કેવું થાય આપડે જેમ ધારેલું હોય કે અચ્છા આ વિલન છે નીકળે પાછો બીજો વિલન હા
અલગ થઈ જાય
હા
તો એવું તો એવું મુવી હોય ને તો આમ આપણને કેવું લાગે કે આપણે ફોર એક્ઝામ્પલ થિયેટરમાં જોવા જઈએ તો એવું લાગે કે ચાલો આપડા પૈસા વસૂલ થઈ ગયા
હા
પછી બાર નીકળ્યા પછી એવું થાય કે યાર ખાલી ખોટા ગયા એમ
હા
અને મૂવીઝ અને ફિલ્મોનું તો ઘણી ઘણી બધી અસર છે આપણા સમાજ ઉપર કે એમાં ઘણી બધી તાકાત છે લોકો ના ભી વિચાર વિચાર બદલી શકે છે લોકોને જે છે અમુક વસ્તુ જાગૃત કરી શકે છે
હા
અત્યારે તો બોલિવુડના જે મુવીઝ છે એ બસ બે ત્રણ આઈટમ સોંગ હશે જૂના મુવીઝના એ પણ રીમેક બનાયલા હશે કે જે પહેલા હીટ થઈ ગયા છે તો એમને એવું લાગે ફરી હીટ થશે એમ પણ પછી સમજે જાય જનતાને કે આ તો એનું એજ છે અને એ પણ બગાડેલું છે. સારું પેલા જે હતું એ સારું હતું એમ.
કે પછી એક સાઉથમાં મૂવી પણ સારા હોય છે.
સાઉથ ના મૂવી તો એના જે મવી હોય છે ને આમ પરિવાર પર બહુ હોય છે મૂવી.
હા.
પરિવારને. વાળું ને પરિવાર ને જોડે રાખે. હા હા! હા તો કેવું કે આમ આખા પરિવાર સાથે જોવા જઈ શકાય.
હા, પણ સારું પણ રહે.
હવ આપણને એમ બોરિંગ ના લાગે.
હા.
એમાં, અ જે મોસ્ટલી જે હોય છે ને હિન્દી ડબ કરેલા હોય છે.
હા.
અને, એમાં જે એક્શન જે હોય છે ને બહુ હોય છે, સાઉથના મવીઝની અંદર.
હા.
ાડ ને એ બધું વધારે હોય છે.
હા, જોવાની પણ મજા આવે.
હા, અને પછી તમારે મેં કીધું ને સસ્પેન્સ વાળા મુવી જોવા હોય, અને ટાઈમ થ્રિલર જોવા હોય ને તો તમારે મલયાલમ મુવી જોવાના.
એવું?
હા મેં વચ્ચે જોયું હતું, મને એનું નામ યાદ નહી આવતું વસા વસાવું કઈક હતું. મૂવી એટલું હા એટલું જબરજસ્ત હતું ને, કે એમાં કેવું હોય છે કે જે વિલન હોય છે ને જે હીરો હોય છે એની છોકરીનું મર્ડર થઈ જાય છે. તો એ જે હોય. એ જે હોય છે ને એનો એને પિતા પછી આખા બધા કેસને સોલ્વ કરે છે અને બધું કરે છે અને જે વિલન હોય છે એને આ બહુ મસ્ત રીતે એમ ફસાવે છે એમ. તો છેલ્લે સુધી આપ આપણે આમ પકડી રાખીએ એવું એવું મૂવી છે.
હા.
તમને એવું હશ. એવું હશે ને હું તમને એની લિંક. મોકલીશ.
હા હા, વાંધો નઈ. અને સાઉથમાં તો કેવું અમુક મૂવીઓ છેને એમ મિત્રતાને લઈને પણ સારા હોય છે.
હા.
આમ સારી ગાઢ મિત્રતા બતાવે
એ પેલું પેલું કયું રામચરણને એનું હતું ને પેલું અંદર આલિયા ભટ્ટ હતી રામચરણ હતું અને હા હા બસ એજ એજ એજ એજ મુવી હા તો એમાં હતું કદાચ એનું જ હતું મિત્રતા પર જ હતું ને
સારી મિત્રતા દેખાડી ત
હા પછી જે બ્લોક બસ્ટર થયું હતું બાહુબલી
હા
રાજા મૌલ કેટલું મસ્ત હ કેટલું અને એ કેવું કરે ખબર સ્ત્રીઓ જે હોય ને એમ એનું જે દેવસરાનું કેરેક્ટર કેવું બતાવ્યું તું
હા
કોઈ પણ એને કોઈ ખાલી એમ ગ્લેમર માટે નથી રાખી એમ કે મસ્ત આમ એને દેખ આ એને કુશળતા દેખાડી હતી
અને એક્ટર તો આમ એક્ટિંગ તો એટલી આમ ને નેચરલ કરે ને
હા અને ડાયલોગ ડિેલરી બી ડાયલોગ પણ કે બધા ને યાદ છે એમ એવા ડાયલોક હતા
હા
અને પહેલો પ્ટ જયારે અધુર મૂક્યો હતો ને જયારે કટપપાઈ બાહુબલીને માર્યો હતો
હા એ પણ જબરું ક્વેશ્ચન માર્ કયુ મારા ક્યુ મારા
કેટલું જ્યાં સુધી સેકન્ડ પાર્ટ ના આવી ગયયો ને ત્યાં સુધી એ ચાલે કટપ્પ ને ભઉ બોલી કો ક્યો માારા તો એય એકમ લેગસી થાય મૂવી નની પિક્ચરની એ ગમે આપણને યાદ કરવાનું એ કરવાનું
હા
કઈ નહી આપડે અત્યારે કોકટેલ ટુ આવ્યું છે
હા
સારું તો એક કામ કરું મેં શો અને ટાઈમિંગ એને બધું જોઈને તમને કઈ
હા હા વાંધો નહી વાંધો ન મેસેજ કરી દો જે
હા સારું ચાલો આવજો